બસ સાા
હા મેં ટેસ્ટિંગ કરી.
હા.
પ ટેસ્ટિંગ ચાલુ હ.
એવું છે એમ સનું ટેસ્ટિંગ છે સનું. આમ સોયલમાં શું કરો છું.
સોયલમાં કેવું હ ત્રણસો ગ્રામ આ ગામ.
હા ત્રણસો ગ્રામ.
પંચોતર માત્ર્રો ન શિવા.
હા.
શિવવ એટલે આપડે ચાયણી કે ને.
હા શીિવું શીિવું.
સી સીવમાંને કમ્પ્લીટ ધોઈ નાખવાની એટલે બધ. જો ડસ્ટ નીળ નીચે નીળી જાય.
એવું છે.
જે પછી વધુ મળ. લઈને ઓવન મૂકી દેએ ઓવન એટલે આપડ હિટિંગરતો હોયને ઓવન કહીએ આપડ
હા .
એ ઓવો ન મૂકી દ તો એ સુકાઈ જાય ચોવીસ કલાક રાખી. નુંલ પછી એને બાર કાઢી તારવાદ એ. અને અલગ અલગ સીવો આવ. ક્રોર સમજી ગયાને.
હા ચરણી પણ કેટલા કલા એમ એમની.
પંચોતે માઇક્રોન ની આવે.
હા.
ચારસો પચીસ માઈક્રોન પછીસ બે. બે એમ એમ નહ આ.
બે એમ એમમાં.
હ પછી ચાર પોઈન્ટ પંચોતેર એમમની આવ.
સાચી વાન.
એમાં અલગ અલગ ગ્રેડેશન છેાય.
એવું છે એને.
હમ.
તેના ઉપર રિપોર્ટ આલો.
હા એના પછી કેલ્ક્યુલેશન કરવાનું એ કેલ્ક્યુલેશન કઈ રીત ન બેસ હશે પછી એ રીત ખબર પડે કે સોલ આ કઈ રીતની સોઈલ કવાય એ બી.
હા સાચી વાત તેના ઉપર રિપોર્ટ આ લવાનો.
હા મેરાછ બ મોટની પછ. તમે બોલો કેવું ચાલે.
બસ શાંતિજી આ બેડાા જીએ.
એવું તમા ટેસ્ટિંગ વસ્ટિંગ નઈ શું.
ના અમારે ટેસ્ટિંગ નથી. અમારે વિજેટ આવે છે ને વિજેટ એટલે બેઠ. ી નવરાજ છીએાલ કામ નથી બધું ટેસ્ટિંગ પઠી દીધું.
મ સર એને બીલી વિઝિટ આવ.
હા.
અમે અમે હમણાં તો એને બીને વિઝિટ કરીએ અમે.
એવું છે એમ ને હમણાં તમારે હતી ને રસાની રવ હતી.
સોલમાં.
હા.
એક કેમિકલ હતા અને એક સ્ટીલ માં હતા
હા સાચુ
તમારે એકવી તારીખે આવી તી કેમ
હા, એકવી તારીખે.
હલો.
હા.
તમારે એકવીસ તારીખે વિઝિટ છે એમને.
હા, એકવીસ તારીખે જ.
મોમોસે બિહા કરવા પડશે ભા.
માણસો તો પેલા નિરમશ ભાઈ લીધું છે.
હ.
કે હું લાવીશ તણજા મોનસે તો.
પણ એ ન્યાય ચાલેને, તો પછી અમારે આવું પડે એવું લાગે.
તો તમને પણ બોલાવાના તો છે જ.
હા, અમારે પણ આવવું પડશે. કેસે તો આવવું પડશે ભાઈ, અમારે.
હા.
એલામાં ગયા. આ કંઈ વિઝિટ છે એટલે ટેસ્ટિંગ કરવાનું છે કે ખાલી? એસ્ટિમેટ ચેક કરવા છે. ટેસ્ટિંગ કરવા એમ.
હા.
તૈયાર શું કરવાના છો? રજા-બજા મળશે નહિં લાગ ને? શેઠાણી રજા નહીં આપે.
ના રજા બધા નહીં આપે.
મને એવું જ લાગે.
અષાઢી બીજની રજા આપશે કે નહીં આપે.
લાગતું નથી આપે, પણ આપડે જઈ આવવાનું.
હા, જતા આવજો.
બપોર સુધી આવવાનું, નોકરી બપોર પછી જઈ આવવાનું ચાલે.
હ.
હવે સુરેશ ને નથી આપ્યું, રાજી સુરેશ ને આયા લાગતા નથી.
સુરેશ ને ફોન કરો તો સવારે સાહેબના ઘરે ગયા તો, હું સાહેબ ના ઘરે જ છું.
એમ કેતો હતો.
હા.
કોબ કમ કરવા ગયેલા છે.
હા, કા રિટર્ન. શું કેહેવાય? જાળી ક નાખવાની હતી પાઇપ ફેટિંગ નું કરવાનું હતું.
હા.
તે માટે ગયા જ છે સાહેબ.
હા, એટલે અત્યારે નવરા હશે ને, ત્યાં માં બોલાયા છે.
હા હો, તડકો બડકો ઓકે, વરસાદ છે.
તડકો હોય છે ને, વારો એવો હો બોલો શું કરવાનો?
અમારે પણ પવન બહુ જ છે. બેસો બેસો સ્પીડ પવન આવે.
અને બસ સ્પીડ તો એટલે બધી પવન નહીં, વાયરો, વાવાઝોડો છે રાત
હા, રાતે લગભગ વરસાદ આવે કે ના આવે.
વરસાદ આવશે એવું લાગે, રાત્રે પાછું કેવું હોય. આપડે અગિયાર તારીખ ને સત્તર તારીખ વરસાદની આગાહી આપેલી.
હા આહાળી બીજ નો વરસાદ તો આવશે
હા આહાડી બીજ તો આવે જ છે થોડો ઘણો છેવટે આવે જ છે
હા.
બાકી વરસાદ તો આવે છે થોડો.
હમ.
અમારે પાસે મિક્સ ડિઝાઇન કરવાની, અહીં પાસે એ ફરવા પડશે. હમ, મિક્સ ડિઝાન કરવાની એ.
ડાયરેક્ટ કરવાની કે સ્લમ ભરવાનું
ના આલામ કરો પડષ પેલા આજે ગ્રેજ્યુએશન કરવા આપેલા છે ગ્રેડેશન થઈ ગયું રિઝલ્ટ કેવું આવે ગ્રેડન બેસતું કે નહી બેસતું પસીના પરઈસ્લામતાહેૈ દસ એમ વીસે એમ હા દસ નું વીસ નું કર્યું સેડ પેની એટલે હું કામ મૂકી
હા ઓનમાં મુકે છે
હટ મૂકી એટલે જ થઈ જાયશે આ સ કડેશન તો થઇ ગાય છે હ સોમવારે ન સ્લામ કર થશે
બમરઇસ્લમ હા સાચ વાત
એટલે આ તો વાતો નઈ આમાં તો એડ મિક્સચર વગર ની એટલે પડેમાઈાય તું એડ મિક્ચર વાળી કેવું હોય એમાં સલામ જલ્દી સ સલામ જ ના આવેાર
હા તે ઢીલ થઈ જાય મટીરિયલ ઢીલું થઇ જાય
જેટલું એડ મિક્ચર આવે એટલે મિક્ચર બધું મસાલો હોય બ માલ મિક્સિંગ કરેલો એ બધો ઢીલો છૂટું પડી જાય
છોટું પડી જાય એડમિતી ને છોટું જ પડી જાય
છોટું પડ માર નો
હા
એ અઠાર ક ઉપર
હ તો પેગો ના થાય જ ને ચોટી ના થાય એ માટે એડવેન્ચર આપે
એટલા માટે જમી ના જાય માટે એડમિશન કરવા
એડમિચન આપ્યું છે તમને
ના એડમિચર વગર નહ હા જાય એડ ન
એવજે એમને
હમ
પછી સ્લબ જાય પછી મટરિયલ બધું
હા એટલા બે માણસો માટે ઘાટ નાખી કારણ સુરિ છે
હા
એ બી અમાયલ બધું કાર્ડ નાખશે મટરિયલ ખર્ચ તો વાળ થ ટ ક્યુબ ન તો બહુ વાર ના થાય ને ત્રણ કલાક માં તો પટી જાય ક્યુબ ભરાઈ જાય
હવે પેલા ચાલીસ ચાલીસ ક્યુબ ના આવે છે કે નહી આવતા
ના એ હમણાં નહી આવતા
હા
હાલ તો ભાઈ યસ વીશ વધાર આવે
એસ બી સોઇલ ટેસ્ટ બિલ્ડિંગો બિલ્ડિંગો બનવાની હોય
ફીરીગ અને આ શીધપુર જમણા ચાર ઓલ કરીને આઈ ન ટેસ્ટિંગ કરી
ત્રિપુરા
હ શીઓ કરી તો હજુયલાલ ગીલ તો બાકી જ છે એલા પેલા આપણે પ્લાસ્ટિક લિમિટ ટેસ્ટ કરી ને
હા પ્લસ એલ એલ પીએ હા
એ ટેસ્ટ તો ગરમ બાકી જ પડે
સોઇલ ટેસ્ટમાં તો સીવ કરતા હશે તમે
હમ શિવવ કરીએ એલર્જી કરીએ
હા શૈનું શૈવનું ગ્રેડ છે ના ના.
ડ્રાયક્ષીલા.
હા ડ્રાયસિલ હજુ બાકી છે ને.
હા ડ્રાયગ ચેર કે બોક્સેર કે એ બધું એક જ નહી.
ડ્રગ સલ તમામેરે કોણ કરે છે.
એ અમાં સુરેશભાઈ ટાય છે.
સુરશ ક કર છેમને હ. રાાયક્ષરમાં પાછો થોડોક વાર થાય પાછી.
હા એમાં થોડી વાર લાગે એમાં તો બધી બધા સેમ્પલ ના ગણ જેટલે યરયસયસ હોય એટ. ત્રણ ઈડીએસ કર થાય કે બે ઈડીએસ કરવા થાય.
હા. યુડીએસ ચેમ્પલમાં ગોઠવ ઉપર હોય. હા શાર બી ઉડી હસ. હા.
હ. તમારે પેલો ભાઈ બતા તો આપડો પેલો પલા પેલા લેબમાં હતો આ હતો.
કોણ.
તો બળવત નોતો પેહલા લેબમાં થોડા દિવસ દસ દિવસ.
હા બળવાન.
એ ભાઈયા તો.
કેમ આવ.
એ ખાલી એમ જ આવ તો તો લાઈફ સલમાંયો હતો લગભગ નોકરી ન જ કેહેવાય તો.
તે નોકરી ઈચ્છ રહી શકતો નથી. કામ પણ કરી શ તો ન તડકાનું હા.
સાથે પીન્ટું એ તો પેલ પીન્ટુ આપડ.
તો એક દિવસ માં નીકળી ગયો નોકરી આવી ન હતી ને.
અ એ ભયયા તો સા.
એ તો એક એક દિવસમાં પલા એક કટ્ટા ઉપડાયા હતા. ને ક્યારે જતો રહે બપોરે આવે જ નહી પાછો.
બપોર પછી આવે જ ન સાચી વાત કામ તો કરવું પડે યાર કામ તો વખત.
તા કામ કર્યા વગર કાંઈ નથી.
આ વાયરો એટલો હોય ઉપર ચકેડા એટલે ફરાઠ શુંો. આ તો સવાર ન એવું હોય.
ઓફિસ માં બેઠ છીએ મહેસાણા એટલે વાયરો અંદર તો નથી એસી ચાલ કરીને.
હા દાદામાં તો તમે ઓફિસ પા નાની ઓફિસ લઉ.
હા ઠંડક મસ્ત ચાાય છે.
ત્યા તો એસી એટલે એસી પસેને રૂમ નાનો એટલે પટને જલ્દી. લ થ જાય આમાર તો. ઓફિસ મોટી અને પાછી એસી એકજ ઝડપી ઠંડુ થતું નથી.
હા અમારે તો બહુ એસી ચાલુ રહ કે તો ટાઢવા.
હા તમારો તો રૂમ ઠંડો ખે યાર એટમે પાછી એસી હમણાં જ નાખ ખા તમારે તો.
હા નવી એટલે હ ને ઠંડી બહુ આવે એસી બહુ ઠંડી થાય એટલે.
હમ હમ.
ઠંડી વાય એવું લાગે તો બાર વટો મારી લવાનો પલે પલે.
કાલે તો રજા છે ને તમારે કાાલ તો રજા છે રિવાનીની.
કારણણે સદા જ ન રહેવાની.
અમારે રજા કાલ.
રવવાની લેપમાં તો રજા જ હોય.
હ એટલે જ કઈ કાલ પાઉસ જવા છે તોરને.
હમ.
સોમવારે પાછો આ આવી દયો ખુલે નને તમે ભરયો તો
પાઈ પીયો પ છે એ હ
મારે કુલો પાસ હોયો
હા સોમવારે ખુલશે સોમવારે રાતે બાર વાજે ખુલવા ને
સોમવારે રાતે દસ દસ વાગે જો ખુલશે
હા દસ ઓ છેે
પાસો એઈ ખુલે ને પા બીજો બીજો તેર તારીખ બીજો જ છે કરેક લાગે એટલે બીજો ભરી જ જવાનો રિલાયન્સ નો
રિલાયન્સ નો આવે છે તેમાં સો હજાર જેવું મળે
અ ડરેક્ટ એ રજ પરી જાાસસ્ી હતું
એ રૂપાય પણ પરવો છે્યામારી
એમાં મારતો બારને પ બે પ આ
એવું છેને
હમ બંનેમથી આો તો લાગશે
હા લાગે તો ખરી જ નહી એ કાંધો લાગશે
નાગ સુુર મુ ભરજઓય
સુરેશ નમય
આશુરાશ નામું એ બધ્ય એને હમણાં ચાલુ કર્યું છે ને
એન્જલવાની એને હમણાં જ ખાતે બોલાય
હમણાં જ ખુલા
જેવું છે એમ
હું શું ક તું બીટ્ટુંન ટેસ્ટ કરો તો માર્સલ નો
હા બિટમેિટ કરી
વિટ મા મલ્ડ ભરતા હશે એ લ અમથી
હા
હમ હમ હમણા એક ભ ન ના હત ના ટેસ્ટિંગ કરવા માટે હું તો અમે નથી ફતા બટ ટેસ્ટ તો કરીએી
તમારે છેવા ને બિટટી મેન
છે પણ અ મારે કેવુંું ન વરાના હતા એટલે અમે કમ ના લીધું
તો
એમ એમને તાત્કાલિક રપડ એટલે
તાત્કાલિક તો થોડી મારે પંદર વીસ દિવસ તો લાગે ને
અ એમનો તાપ ચલા હતો બે ત્રણ દિવસ મેં તમારો એડ્રેસ આપી દીધો હતું લસ
હા આવ્યા નથી કોઈવાય
આવી આવી જશે આ તો કેવું ના વિઝનમાં ના જાય મહેસાણા બાજુ ન હતા એટલે વિઝનમાં ના ગાય હા યાર પવન પવન બઉ હો યાર
હા પવન બહ જ છે
તો શરદીમ આજે મને શું શરદી એવું લાગે છેમ કે રા વાયરો હોય ને એટલે
વાપસમાં જ બ બે હો
ના ઓફિસમાં પેલી ફસ્ટ એડ કીટમાં ગોળ પડી હમ ગોળી લાવીએ પીવી પી
હા કશ
કર દને
હા